હેલો.
હા બોલો.
તમને મારી અવાજ આવે છે?
હા આવે છે બોલો ને
કેમ છો તમે મજામાં?
હ બસ મજામાં તમે કેમ છો?
મજામાં આપડે આજે નવરાત્રી વિશે વાત કરવાની છે. કે આપડે નવરાત્રિમાં કેટલું મસ્ત અ તહેવાર મનાવામાં આવે છે, કે અને નવરાત્રીના નવ દિવસે આપડે ગરબા રમવામાં આવે છે. આપડા હિન્દુ ધરમોને બઉ એકદમ ખુબ જ સરસ તહેવાર કહેવામાં આવે છે, અને નવ દિવસે આપડે અ નવા-નવા કપડા પહેરીને ગરબા રમવા જઈએ છીએ. અને આપડે અ એમ ગામમાં જોવા જઈએ તો એટલું ની મલે તહેવારનું કરીએ આપડા શહેરમાં વધારે જોવા મળે તમે કઈ કહેવા માંગો છો.
હા હું તમને નવરાત્રી વિશે જણાવ છો. તો એ હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર છે જેનો અ જેનો અર્થ થાય છે કે નવ રાત થાય. છે એમ આ ઉત્સવ શક્તિ અને આધ્યાશક્તિ મા માતાજીની આરાધનાને સંપતિત કરશે જે માં દેવી અને નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે અને અને ગુજરાતમાં રાસ ગરબાનું વિશેષ મહત્વ છે નવરાત્રી ના મુખ્ય પ્રકારો તમને જણાવુ તો એટલે ભારતીય સંસ્કૃતિ કેલેન્ડર મુજબ મુખ્યત્વે ચાર નવરાત્રી આવે છે જે તમને ખબર જ હશે. તો હું તમને ચાર નવરાત્રી માંથી હું તમને ત્રણ જણાવું. એટલે જો શારદ નવરાત્રી એટલે કે આસો મહિનાનો તો આ સૌથી એટલે લોકપ્રિય અને મુખ્ય નવરાત્રિ છે જે પાનખર ઋતુમાં જોવા મળે છે એટલે કે ઉજવાય છે ચૈત્ર નવરાત્રી વિશે હું તમને જણાવું તો તે વસંત નવરાત્રી છે. જે તમને ખબર જ હશે તો આ વસંત ઋતુમાં માર્ચ એપ્રિલ દરમિયાન આવે છે ગુપ્ત નવરાત્રી એટલે કે માઘ અને આસ્થ મહિનાનો તમને જણાવું તો આ ગુપ્ત સાધના માટે જાણીતી નું મહત્વ અને ઉજવણી વિશે હું તમને જણાવું. અ ધાર્મિક મહત્વ કહું તો આ નવ આ નવ દિવસોમાં અંબા બહુચરા કાળીકા અને દુર્ગા જેવા શક્ષશાળી શક્ષશાળીના રૂપમાં પૂજા અર્ચના કરવામાં આવે છે લોકો ઘરમાં કુંભ સ્થાન એટલે કે ઘટ સ્થાન કરે છે. અ ઉપાસના રાખે છે તે તમને ખબર જ હશે સંસ્કૃતિ મહત્વ જણાવતો ગુજરાતમાં નવરાત્રી એટલે કે ભક્તિ અને આનંદનો સ્મયન છે. રાત્રે માતાજીના માંડવા કે શેડીઓમાં ભક્તિ ભાવથી ગરબા અને દાંડિયા રાસ રમવામાં આવે છે તે પણ તમને ખબર જ હશે કે નવ દિવસોમાં દાંડિયા અને અ ગરબા રાસ ગરબા એવું બધું રમવામાં આવે છે ને જે બ ખુબ જ માનતા હોય નવરાત્રીમાં તે કોઈક નવો નવ દિવસ ઉપવાસ પણ કરે છે અને નવરાત્રીના નવ દિવસો ના કપડા એટલે કે રંગબિરંગ રંગ પણ અલગ અલગ હોય છે. તે પણ તમને ખબર જ હશે તો દસેરા વિશે તમને જણાવો તો નવરાત્રીના નવ દિવસ બાદ દસમા દિવસે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે તે પણ તમને ખબર જ હશે તો તમે કઈક જણાવવા માંગશો.
હા સાચી વાત છે તમારી. બઉ સરસ લીધું તમે એમ કે નવરાત્રી ના દિવસે. નવરાત્રીના દિવસે બહ એમ આપડે ફરીએ હરીએ એમ ગરબા રમમાં જઈએ જેમ કે આપડે હરે એક રોજ રાતના આપણે નવા નવા કપડાં પહેરીને જઈએ છીએ નવરાત્રીમાં. અને અ તા દાંડિયા રમીયે છીએ. બઉુ સરસ મજાનું હોય છે તે દિવસ કે નવ નવરાત્રીના દિવસે આપણે રમવા જઈએ. ફરવા જઈએ છીએ. અને ત્યા આપડે બહાર નાસ્તો બી કરી આવીએ છીએ. અને તો આરતી હોય તે આપણે આરતીમાં આપણે જઈએ છીએ નવરાત્રીમાં બહુ સરસ મજાનું હોય છે તમે શું કેશો.
હા તમે જે કીધું તે સરસ જ છે તો હું પણ એજ કેવા માંગુ છું કે એટલે કે નવરાત્રીનો દિવસ છે નવ દિવસ છે તે કોઈક લોકો માટે ખુબ જ ખાસ દિવસ હોય છે તેની ખૂબ જ એટલે કે અમુક લોકો તેની ખૂબ જ રાહ જોઈ રહ્યા હોય છે કે હા ક્યારે નવરાત્રી આવશે અમે ક્યારે ગરબા રમવા જશું દસ ગરબા કોઈ કોઈને એટલે બહ ઉત્સાહ હોય છે કે હા નવરાત્રી આવી છે નવરાત્રી આવવાની છે કારણ કે તેનું મહત્વ જેટલું છે ને ખબ બધાને ખુબ જ ગમતો તહેવાર છે રાત્રે લોકો ભલે કેટલા પણ થાક્યા હોય પણ નવરાત્રી ના રાસ ગરબા છોડતા નહી હો બધા રમે છે તો હું તમને એના વિશે દસ પંદર લીટર કહું તો નવરાત નવરાત્રી હિન્દુ ધર્મ નું મહત્વ વ નો તહેવાર છે તે તમે પણ જાણો છો નવરાત્ર નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે આ તહેવાર માં માતા દુર્ગાજી ની પૂજા કરવામાં આવે છે એટલે કે મૂર્તિ બેસાડવા આવે છે અમુક જગ્યાએ મૂર્તિ બેસાડે છે અમુક જગ્યા ફોટોથી રાખે છે એટલે કે પોતપોતાની જાત જાતની એ લોકો પોતપતાની પ્રસંગે ઉજવે છે
લોકો ઉપાસમાં એટલે કે લોકો ઉપાસ રાખે છે અને ભક્તિ કરે છે ગુજરાતમાં નવરાત્રી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તે તો તમને પણ ખબર છે આપડી ગુજરાતીઓની નવરાત્રી એટલે કે ગુજરાતમાં ખુબ જ ખાસ તરીકે ઉજવવામાં આવતી નવરાત્રી રાત્રે લોકો રાત્રે લોકો ગરબા અને રાસ રમમાં જાય છે એટલે કે ગરબા અને દાંડિયા રમે છે રંગબેરંગી કપડા પહેરીને લોકો આનંદ માણે નવરાત્રીમાં નવે દિવસ જુદા જુદા કપડા રંગબેરંગી કપડાં પહેરીને લોકો જાય છે રાસ ગરબા રમવા માટે મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવે છે તે પણ તમને ખબર જ હશે ને પછી નવરાત્રી દરમિયાન ભક્તિ ગીતો ગવાય છે આ તહેવાર સારા પર સારા પર ખરાબ ના વિજયનુંું પ્રતીિક છે બાળકો અને મોટા સૌ ઉત્સાહથી ભાગ લે છે નવરાત્રી પછી દશેરો નો તહેવાર આવે છે જેમ તમને હું કહ્યું તે પ્રમાણે કે નવરાત્રી ના નવ દિવસો પછી દસ દિવસે દસરો મનવામાં આવે છે આ તહેવાર અને આનંદ નો એટલે સંદેશ આપે છે નવરાત્રીમાં સમગ્ર વા વાતાવરણ ભક્તિમય બની જાય છે નવરાતિ મારો પ્રિય તહેવાર છે તે તમા મારો પણ હશે તો તમે કઈ કેવા માંગશો
હા સાચી વાત છે નવરાત્રી આપડો બહુ પ્રિય તહેવાર છે સાચી વાત છે કે આપડ નવરાત્ર્રીના ટાઈમે ઉપવાસ રાખીએ છીએ અને આપણે ઉપવાસ રાખેએ તો બી આપડે ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં આપણેે બહ એમ સાફ સફાઈ રાખવી જોઈએ અને ચિકન માંસ મચ્છી એવું નહી લાવવું જોઈએ આપણા ઘરમાં આપણેે બહુ સ્વચ્છતા રાખવી જોઈએ છે નવ દિવસ માટે અને આપણેે ઘર સફાઈ કરીયએ છીએ નવરાત્ર્રી આવે તે બઉુ મસ્ત ઘર સજાવી દે છીએ બઉુ અલગ અલગ જાતની મીઠાઈ ભી બનાવી દે છેએ ઘરે મસ્તસીી અને મહેમાન લોકો હવે એ લોકોને આપડે રાખીએ અને આપડે જોઈએ તો આપડે આઠમ ના દિવસે જોવ તો આપણે આપણી કુળદેવીને બહ આપણેે અ પ્રસન્ન કરીએ છીએ અને આપણેે આપડી કુળદેવીને આપણેે આપણેે પ્રસાદ ચડાવીએ છીએ એની પૂજા કરીએ છીએ ઘરે અને આપડે મંદિરે બી એમ જઈએ છીએ આપડે આઠમ નો દિવસે તો વધ આપણે મંદિર જોવા જઈએ છે તહેવાર દર્શન કરવા જઈએ છીએ અને આપડણે ઊંચ મંદિર અમે જઈએ તો ક અ એ જઈએ આપણા મા ના મંદિરે આપડે રઈએ છીએ ત આઠમ ના દિવસે અમે લોકો તો દર્શન કરવા જઈએ તમે કયા મંદિરે જશો
અમે પણ દવ નવરાત્રીએ આઠમ ના દિવસે અમારા અહીયા આવેલ પ્રશુદ્ધ એટલે કે અ પાનેરા મંદિરે જઈએ છીએ અમે અમે ત્યાં અંબાજી કાળીકા માતા એટલે પાનેરા ડુંગર પર મંદિર આવ્યુ છે અમે પણ ત્યાં જઈએ છીએ ખુબ જ પેડ હોય છે બધા પોતપોતાની શ્રદ્ધા માનતા લાવીને ત્યા ઘણા એ લોકો આવે છે પોતપોતાની રીતે તે લોકો રીતિ રિવાજ ના રીતે પોતપોતાના રીતે એ લોકો પો પોતાની પૂજા પ્રાર્થના આરાધના કરે છે તો એ કહેવાર આસો સુદ એ આસો સુદ નામનો સુધી ઉજવવામા આવે છે આસો સુદ એકમથી શરૂ થાય તો આશો સુદ નોમ સુધી ઉજવામા આવે છે આદ્ય શક્તિ માતાજીએ એટલે કે એમની આરતી કરવામાં આવે છે રાશ કરવામા આવે છે દસમા દિવસે એ મહા પુરુષ રાક્ષક મર્યો હોય છે એટલે એમના વિશે હું તમને જણાવુ તો ત્રાક માંથી છોડયા તા તેની ખુશીઓમાં લોકો માતૃ એટલે કે માતૃ જ તે માતાજી ના ગુણગાન ગાઈને આ તહેવાર ઉજવે છે નવરાત્રી ના તહેવારમા શેરીએ અને શેરીએ માતાજીના એટલે કે મંડપો બાંધવામા આવે છે ઘણા એ જગ્યાએ માતાજીના મંડપો બાંધ્યા હોય છે તો અમારી બિલ્ડિંગ પાસે બી એટલે કે ઘણી હસે સોસાયટી માટે બધી જગ્યાએ માતાજીની નવરાત ત્રી એટલે નવરાત્રી માટે ઉજવામા આવે છે આરતી કરીને પ્રસાદ વહેચવામા આવે કેટલાક લોકો નવરાત્રી ના નવ દિવસે ઉપવાસ કરે છે તમને જણાવ્યુ તે પ્રમાણે અને અ નવ એટલે કે નવી નવરાત્રી ના દિવસે નવો દિવસે અમારે અહિયાં તો જુદો જુદો પ્રસાદ મુકવામા આવે છે તમારા અહિયાં મકવામા આવે છે
હા આવે છે ને નવ દિવસની નવ અલગ અલગ જાતને આપડે અ પ્રસાદ બનાવી એ છીએ અને નવ દિવસમા આપડે હ
હા તો કેટલી એટલે કે અ કેટલીક શાળા એમા પણ નવરાત્રીની નિમતે ગરબા મહોત સો રાખવામા આવે છે તમારો ખુબ ખુબ આભાર
તમને મારી સાથે વાત કરીને સારું લાયગ્યુ
હા સારું લાગ્યુ ને તમે જે વાત કરી તે ખુબ જ સરસ વાત કરી મને જાણવા માટે ખુબ જ આનંદ થયો
હમ